બલ.
ઉપર.
મુટી.
હે બતી્રીસ.
હા.
હમ.
તો ગણ.
હો વાઈંદા કાટું સંભળા ઊભી થાય હોય ને? હમ.
હું તો બિનત થઈ હોતીશ.
પાંક તો વાગી ગયા.
છો વાગી ગયા
હા પન છો માં વાર સે અજી
હું વારસે છ વાગી ગયા એક મિનિટ ની વારસે એ થોડાક વાર કેવાય
હા આ
મારે તો બધું થઇ ગયુ કામ મારી મમ્મી એ કરી નાખ્યું મન મજા નથી ને
હારું કેવાય, હુ જો ભાઈ કા કાટ તો શરદી થઈ ગી સન હાવ
લવ્યો
મલીએ
દવા લીઆઇ
કોણ
તુ
એની દવા લેવા ક્યાં જાવ હવે દવા જ છેમ. શરદી માટે હું દવા લઈ.
શરદી ની દવા ન પીતીલાડું ન હારુ થાય.
હ.
મને તાવ કેટલા ત્રણ, ચાર દિવસ થયા તો એને દવા લઈ ને પેઘીને તે પીધી નથી
પીલે તો
હમ, દવા થી તો બીક લાગે એવું કોઈ દવા, ઇન્જેક્શન, બાટલો જરાય ના લવ
દવા તો પીવાયે
ના, એ મ દવાનો પીવુ હો કોઈ દિવસ
હારું થવા માટે પીવી પડે
એમ તો હર જ છે પણ કેવાય આમ કમજોરી આવી જાય પગુંને દુખેને. કેવાય આખું શરીર ધગે.
હ.
હ.
ખાતી નથી ને એટલે ખાતી નથી ને એટલે તું.
ખતી તો હું ખાવાય એટલું ખવાય.
વધારે ખવાયને.
ખાદે લુચશે હવે ભાઈ.
એ ખવાય વધારે એટલે કમ શક્તિ નો આવે કમજોરી.
જેટલું હલે એટલું ખબર પછી રાક્ષસ બનેને ખાવા જ ડું. અવાજમાં કઈ ફરક દેખાય મારા અવાજમાં કઈ ફરક દેખાય.
હા થોડો થોડો ફરક દેખાય.
હમ હમ હ.
સારા લ આવું.
હાર હો આ માંથી પાણી હાર જશે તો કેવાય અત્યારે નીંદર આવે રાંધવાનો સમય.
હ જી ઉદીન તાર હ છે બપરની તો હોતી જ
બપર ની તોું હું કેટલા વાગે હમ હ જો હું એક વાગે હોઉ ને તો હુવા હુવામાં મને નીડર કેટલા વાગે ચડ ખબર ત હારડા ત્રણ વાગે નીડર ચડે
હા
હા હું ત્યાલ ટીવી જ જોતી હોય.
હ એ જણ પણ પણ મોડે મોડે તારેતી હોય?
હમ પછી રાતે પછી મોડા હોય બધી પાછ-
હમ
હા તો હું આમાં એક દોઢ વાગે જાય ને મારે તો અઢી વાગી જાય બે વાગી જાય લીધ જ ન આવે
રાતે
હા રાતે બપા તો એમ કીધું ને ઉતીરે તો આખો એ દિવસ ઉતરો
એ એટલે બપોરરો ફઈ જાય એ પછી તો રાતે જાગ નહી બપોરે જાગ ને તો રાતે તું હોઈ જ
બપરે મને ખાધા પછી કુદરતી છે મને નીંદર આવે આવે ને હું ક્લાસીસ માં આવું ને ત્યાં
હ
તોય હું હોઈને આવ હું કેટલા એક હું વેલી હોઈ જઉ તો હડા બાર વાગા માં બાર વાગા માં એમ હોઈ જાવ એટલી ખાઈ લો
હમ હમ-
ને વેલી હઈ જાવ પછી ત્રણ ત્રણ વાગ્યા માં થોડીક વાર હોય ને કે બે વાગવા બે ને પંદર તને આ રેખામાં નથી બાજુ વાળા
હા હ
ઈ ઉઠાડે નીકરતો ઓલી ઝીણી ઉઠાડે કા બીજું ઉઠાડવા આવે
હમ
આજે રેખા માસી કે કે હાલ આવું નથી પણ માન તાવ આવે હું નથી આવતી તમે
આ તો વર વરસાદ હતો ને એટલે
હ
બહુ જ
હો જસ આ હ મન તો ખબર નથ કેટલો હતો હમારે ઈ
આવ્યો તો તમારો વરસાદ
લીલું છે પણ ખબર નથી કેટલો આવ્યો હતો એ.
હ બહવ જ આવ્યો હતો વરસાદ મ તો અયા તો. તો પછી જવાના ટાઈમે જ એટલો આયવો. પછી કોઈ ગયું જ નહી.
હ પછી કોઈ ગયુ જ નથી.
ધન કાર સે તારે?
માર પાન કાર્ડ નથે એ.
મારે નથી.
એટલે તો કહ મારી મમ્મી ક કહી દેજ તું કે નથી તો હું કરવું અમારે.
તોવુંય ક દાય કે મારે પાન કાર્ડ નથી ભાઈ પાન કાર્ડ વગર નું થાય એમ હોય તો કરો ને ઘ રવાજ્યો.
તો, ખાલી ક આધાર કાર્ડ લઈ લું બે ફોટા. ને જાતિ નો દાખલોય લેવાનું કીધુંસકા?
જાતેનો દાખલો તો શે મારે તો શે તો, તું કેટલું ભાઈ?
જાતી નો દાખલો નથી. જૂનો છેે જૂનો તો છેે.
જૂનો દઈ જાતીને દાખલો જૂનો નમો ન હોય જાતીને દાખલો એક જ વાર નીકળે ગાંડી. તારી મમ્મી એ ગાંડા. તું ગાડી તો.
એલી
ન એટ
બે આવી નવો જો ત નવો કાઢવો પડે જૂનો નો હાલ.
કોણ કીધુ?
હાલ તો લઈ ત આ મારી મમ્મી કેતી હતી.
દાખલો એક જ બાર નીકળે ઘર ઘર કોઈ કાઢ દે ને જાતને દાખલો એક ના ત્રણસો રૂપિયા લે ગાંડી.
હે હાઈ તો હું કેય મારી મમ્મી ને.
ખાલી એક કયો ઘરે ઘરે નીકળે ખબર? આવક નો દાખલો ઘે ઘડીએ નીકળે જાતિ નોાખલો કઈ ઘડ ઘડીએ ના નીકળે.
હમ.
એયા
તો ઈ જાતિના દાખલાનું જ કેતી હતી લગભગ મા.
છાતી ન દાખલો ન લેવાનો ને પાન કાર્ડ ખાલી લેતી આય છે આધાર કાર્ડ ને બે ફોટા એમ.
જાતિ નો દાંત વ જ દેવાનો ન તો ક કે જાદી ન દાખ નોઈ દેવાનો સોલ્યુ કે.
હવે એને કેવા દે સકડન છે એ કોઈ ન કીધું જાત દાખલાનું ને. હા.
આદ
હા નનેવલું પાનકાર્ડ.
ને પાન કારડ પાન કાર્ડ તો નથી એલ?
મારે નથી પાન કાર્ડ નથી ની જાતિ નો દાખલો છે મારે હું કેવાય મારે કે કેટલાય દાખલા છે કેવાય મા નિશામાં બધી મારા ટોટલ દાખલા પાવલા બધી છે.
કે.
કાગર અમારે બધી છે કેમ કે મારા સ્સ્કૂલ માં હું કેવાય જોય ને એટલે બધી તાલીમ ને કડાવ્યા હતા.
એ.
પણ એક પાન કાર્ડ ને એક ચૂંટણી કાર્ડ કય ને એ નથી.
એ હો
નહી તો મારી ઉમર ઓછી હતી ને. અઢાર વરષ ના રહેાય ને પછી. હા. મારા ચૂંટણી કાર્ડ છે નથી. મારે ચૂંટણી કાર નથી ઈ પછી પાન કાર્ડ નથી બીજું બધુંય છે.
એેમ.
રેશન કાર્ડ છે હો મારે. રેશન કાર્ડ છે.
કે. મારે લગભગ એ તો ફરીએ કદાચ હોય.
રેશન કાર્ડ એટલે હું થયું?
એવી નઈ હોય માર.
એ ગાંડી રેશન કાર્ડ એટલે કૂપન નઈ હોય?
એ કૂપ પન તો સે એટલે મારી મમ્મી ના નામ એટલે મા પપ્પા ને મારી મમ્મી ના નામનું.
હા તો પપ્પા ના નામ નું જ હોય તો તું કે મારે રેશન કાર્ડ નથી. અરે સુુક્રમ તને કાગળિયામાં પૂરી ખબર નથી પડતી. મેં રેસન કારાડ નું કીધું તને.
હે?
મેં તને એમ કીધું મારી પાસે રેશન કાર્ડ છે કે મા પાસે રેશન કાર્ડ નથી.
એલીશે કૂપન ને
હા હા.
હા શે.
અરે ગાડિયા દરવાજા ના બાડીઓ ના ના અવાજ આવે તારે?
કસ તો ખરી કે વાઈંદા કાઢીથી કચરો ફેંકવા ગઈ. ડોલમાં પછી દરવાજો બંધ કર્યો. હમ્મ. પેઈડા કટાઈ ગયા હવે નાવા જવાનું.
નાવા જવાનું.
હમ્મ, અત્યારે મારે છ વાગે નાવાનો જ ટાઈમ થાય.
મારે તમે રાંધવાનું છે તી હારે છ સાત વાગે રાંધયુ આઠ વાગે આઠ વાગે ચૂલો હલ્ગે.
હમ્મ, હમ્મ.
ને નવ હાળા નવ વગે ત્યારે રાખ્યું તો દ હારા દર વગેરે ખાવાનું ટાઈમ થાય.
રાંધવા પછી બેઠા નતું તો મોડે મોડ.
આઠ વાગે.
હે મોડે મોડે આઠ વાગે બે હા તો વેલાસર તમે તો ખાઈ લો. કે.
આઠ વાગે બિહાર નવ વાડા નવ વાગે રંધાઈ ને દ હાર દહ વાગે ખાઈએ.
અ મે. તો દસ વાગે ખાઈએ ક નવ વાગે ખાઈએ લઈએ. કાલે મોડું થઈ જાય અગિયાર એ વાગી છે.
એ અગિયારની વાજબી છે. હા તે અમારે અમારા નક્કી ન હોય અમારે કઈક અગિયાર વાગે જાય ને કક દસ વાગે થઈ જાય ને કોઈ દી આઠ નવ વાગે બ તમે ખાવાનું હોય જ નહી.
અમારે નઈ.
વેલું ખાઈ લે ને વેલું કામ થઈ જાય એમર બઉ ગમે વેલું ખાઈ લે તો.
એ
કે કે વેલું કામ તો થઈ જાયને તો મોરેે મોરેે ખાય પછું કે ભાઈ મોરું કામ થાય પછું કે ભાઈ ઘડીક બે વાર હોય તો બેફાઈ મળે નહી. બસ કેવું આ ગળને આ
એમ તો ક્યારેક વેલા વેલા કરી નાખી હોય તો હ
હર તોર ગામમેથી આમાય ને બધે.
હમ્મ
મારા પપ્પા આઠ વાગે આવે મારો ભાઈ નવ વાગે આવે.
મારા પપ્પા એ આઠ વાગે જ આવે.
મારા બાબ દવાખાનામાં કામે છે ને એટલે. પાચ વાગે આવી છે ક્યારે હ ત્યારે પાચ વાગે આવે. હા.
બહ અમે.
હ અમે તો ઘરે હોઈને મમ્મી.
કે અમારી જેમ છે હું આખોઈ બી એકલી જ ઘરે હોય બીજું કોઈ ના હોય.
હે.
આખોઈ દી જો અત્યારે હુ એકલી છે કોઈ નથી લાઈટુ ને પખા ને બધુ બે રૂમમાં ચાલુ શે થે મારી મમ્મી સે પણ એ ઓળી નથી તેણી
હા આ
એની ઘરે બેઠાસ તેની બેન આયવી ને મોટી અત્યાર તો બારમાં જાય ક્યા
હે? અત્યારે વારવા જાય બહાર હે.
નગરપાલિકામાં હા.. હ
કપડાં આવી જહે મોં ઘ વારી પાંચ વાગે જાય ને હમણાં આવી જાય છ વાગે હાડા છ વાગે.
હમ મારી મમ્મી તો હવાર માં જયા આવે પછી અત્યારે નો હોય મારી મમ્મી તો વાંસેને બોલો ભાઈન્યા.
હે અત્યારે દરવાજો બંધ કરીને હું નાહવા વઈ જાય, કડી મારીન.
હા
હમ્મ